બોલો બોલો. બસ સારા મજામાં આવ તમે કેમ છો.
તો અમે પણ મજામાં.
ક્યાં છે રહેવા પીવાનું.
ખાવા પીવાનું બસ ચાલ્યા કરે છે એમનેમ.
એમ છે મારી સાઇડ નામ ન લખું ને હાલો.
હમણાં મારે ખેતી માં નુકસાન ગયેલું છે બહુ મોટું જબર હમણાં. વરસાદ હેરફ વરતો નથી અને વાવણી બરાબર થાય ન
એ તો પાણી ભરવું પડે ને
આસપાસના ગામના પાણીના સ્તર પણ નીચા હોયયા ગયા
હમ એમ છે. શું છે? વાવણીમાં
વાવણીમાં તો અત્યારે સીન ને કપાસ ઉગાવામાં આવ્યો.
હમ છેે. ઊંઘી ગયો?
ના ના હજી
ઓહો! પાણી વાર હલો!
હા.
અરે પાણી વારું પણ ગમે એમ કરીને.
પાણીની તો વ્યવસ્થા
હમ. કેમ.
ભાવ હાવ નીચા થઈ ગયા છે.
તો તમારે સરકાર ને અરજી કરાય ને
સરકારને ઘણી અરજી કરી ગામ તરફથી પણ લોકોને અરજી કરી પણ હરજી કઈ નિર્ણય આવ્યો નથી.
તો અરજી એક અરજી થોડું ભેગું થાય. સરકાર એ અરજી થોડા વધજે અરજી તો ઘણી બધી કરવી પડે.
આપણા લોકો આંદોલન કરવાનું પણ વિચારે છે. અમારે સો વીઘા જમીન છે.
સો વીઘા.
હમ.
તમારી પર્સનલ છે? કે તમારા ભાઈઓની પણ છે?
નહી નહી એમાં બધા ભાઈઓની જે ભેગી છે.
મ તમે કેટલા બાજુ
અમે ચાર એવાનું મારે ગામમાં. ગામસન ગયાળા
ઓ તો વરસાદ પાણી કેવું છે?
વરસાદ પાણી આમાં એટલું બધું ખાસ નથી.
હ જવા આવી દી છું બધું
ના ના જ બાકી છે. વાવાનો વરસાદ આવ્યો નથી, ને એટલે
હાલો!
હ.
કઈ ગ લ વા હની
વાવણી માં અત્યારે સિંગ ઉગાવાનું વિચાર એ કરે છે. લોકો સિંગ અને કપાસ અને ચણા ઉગા ઉગાવશે એમના ટક તમે
એમ છે. તમે કપાસ વાવી દીધું? તમે શું વાઈવું સિંગ ને કપાસ કે બાકી છે. વાવાનું
હજી બાકી છે હજી વાવણી કરે પછી ઉગાવશું અમે
એમ છે, કારણ કે વરસાદ પડે પછી જમીન લીલી થાય પછી જ વાવાનું હોય ને
હા પછી તે ને.
એમ છે, બાકી અત્યારે વાવ તો અત્યારે વાવો તો તમારે રિકસ વધારે
અત્યારે વાવા હા.
એલા જમીન લીલી હોયે ત્યારે જો આવી દેવાય એટલે કુવાના પાણી થોડક વરસાદ આવે એટલે સ્તર ઊંચા આવે તો વળવા નો વાંધો નો આવે.
હજી હમણાં તો નઈ ઊગાવે કઈ ખેતી માં
તમે કેટલા વર્ષથી ખેતી કરો.
છેલ્લા પાંચ વર્ષથી ખેતી કરી
એમ છે.
થઈ જવા
તે એકનેક જ વાવો છો દવા છાંટો કે દેશી ખાતર કે એવું બધો ઉપયોગ કરો. દવા છાટા ને ઓલા જીવ જંતુને મારવા
હા.
કોઈ યુઝ કરો.
અમે યુરિયા અને અમુક ચેકોટો નામની એક દવા આવે તે લાવી હશે કેમ કે હમણાં ગામમાં તેમની એરબટાઈ ખુબ કરવામાં આવી હતી.
હમ્મ.
દવા નો ઉપયોગ કરવામાં આવે.
એમ દવા દારા પણ એ દવા જો તમે હિંગ વાવ્યું છે. તો સિંગનેર પછી તમારે એનું તેલ કરવું હોય તો એ દવા તમને નડે ના આગળ
આગળ લોકો ના સ્વાસ્થ્યમાં તો ઘણો ફેર પડે પણ એટલો બધો ફેર નથી પડતો.
હમ્મ એ સરકાર માન્ય છે કે નથી.
હા એ સરકાર માન્ય ગણાવે છે ઉપરથી
હ બા શ્લોકની કારણ કે એ તમારા સ્વાસ્થ્યમાં તેલ ખાવામાં આવે તો તમારું સ્વાસ્થ્ય બગડી જાય.
હા લોકો ના સ્વાસ્થ્યમાં પણ હાનિકારક ગણવામાં આવે છે.
એમ છે. એના સિવાય હું કરો ખેતી સિવાયે
એના સિવાય ચણા ઉગાવામાં આવે.
હમ્મ.
પછી એ ચણાની પ્રોસેસ ઘણી કરવામાં આવે. એનો પાક મુખ્યત્વે તો શિયાળા માં લેવાય છે જાતો હોય છે.
એમ છે હે. શિયાળા માં લેવા ત્યાં સુધી કપ્પા માં બે કાઢ નાખો.
હા કપાસ ને માંડવી ને ચણા ત્રણે વસ્તુ કાઢી
હમ્મ. એક વર્ષમાં કેટલા પાક લો.
એક વર્ષમાં અમે દસ થી પંદર પાકો લેઈ લિયે છીએ.
એમ દસ થી પંદર એક વર્ષમાં.
હા એક -
એજ એતેલો
અમે હા ચોમાસુ છે તો એની અંદર અમે ઝાર છે પછી તૂર છે પછી ચણા છે પછી પછી સિંગ છે પછી કપાસ છે પછી શાક ભાજી કેટલા કેટલાક પ્રકારની શાકભાજીઓ છે.
હમ્મ.
એવા ગણતા મિનિમમ તો અમારે ચોમાસામાં સાત થી આઠ તો પાક હોય. એમ નામ લેવાય જતા હોય.
તો શાકભાજી ઘર માટે વાવો કે યાર્ડમાં વેચવા?
નહી શાકભાજી અમે યાર્ડ માટે મેકલીએ છીએ.
તો ઘર માટે નથી વાવતા!
હૈ
ઘર માટે નથી વાવતા!
નહી એમાં ઘર માટે પણ થઈ જાય.
હમ્મ. એમ ઘનુંને બધીનું કાઢ એમને
હા ટોટલ ઘર માં શાકભાજી કઈક વપરાય છે વેરચાઈ પણ જાય છે. છે.
ઓ હો એમ છે - કેટલીક વેચો તમારો નફો થાય કે નુકસાન થાય
જોકે વરસાદના ઉપર આધાર રે વરસાદ સારો પડ્યો હોય તો નફામાં હોય અને વરસાદ અતિશય પડ્યો હોય તોય ખોટ જાય ને વરસાદ હાવ ઓછો પડ્યો હોય તો એ ખોટ જાય.
હમ આત્યારે હું ભારતને વરસાદની સ્થિતિમાં કઈ લીધા ગમે ઉનાળામાં પણ વરસાદ પડી શકે શિયાળામાં વરસાદ
હા માવઠા પણ માવઠા ના કારણે ઘણી મુશ્કેલીઓ પડતી હોય
એમ છે ને માવઠા પડે એટલે તમારો ચાર મહિનાનો પાક જોવાય થાય સાથે. એના લીધે કેટલા ખેડૂતો આત્મહત્યા કરેલી છે.
હા ઘણા ખેડૂતો એ એના કારણે પોતાનું ઘરગુજરાને નો ચાલેને અમુક ખેડૂતો લેણામાં હોય તો એના કારણે પછી છેલ્લે અંતિમ પગલું એ ભરે છે લોકો
હમ સરકાર સરકાર કંઈ‌ જોગવાઈ નથી આપતા!
સરકાર ને ઘણી જોગવાઈ કરીએ છેએ પણ સરકાર કોઈ એક એક્શન લેવા તૈયાર નથી.
એ
મામલે કૃષિ મંત્રીને પણ જણાવ્યું હતું.
હે
ટ આપડે એમ છે જ લાંબ હલો
હા.
હા. બોલો તમે તમા તમારે એકલા ને જમીનો છે કે તમારા ભાઈઓ દોસ્તારની જમીનો છે?
હા અમારે જમીનમાં તો શું હમણાં જમીન ધોવાણ શરૂ છે અમારે
ટમ સરસ સરસ બોલો આગળ બીજું હું હાલે જિંદગીમાં!
જિંદગી પણ ટેન્શન હાલે
હ કેમ ટેન્શન ખીતી સિવાયનું ટેન્શન છે બીજું!
નહી ખેતી નું ટેન્શન.
હ જામલે હું લગન બગન થ ગયા
ના નાજી અનમેરિડ શું
તો કયા ક્યારે ગોઠવા નાખે
લગ્ન ની તો ઉંમર હ છે ઘણી ઘણી બાકી
હા તો અમારા જેવાને ફોન બોન કરજો અમે આવી જાશું લગનમાં. હા બાકી તમારા દોસ્તને લગનમાં નઈ બોલા તો લગન કેવી રીતે કરશો? અધુરા અધુરા લગન લાગેને તમારે. હ! આમ કેવી છોકરી જોઈ તમારે.
છોકરી તો હજી ચ્યા છોકરી માં પડ્યા જ નથી હજી. હમ છોકરી જે અમારેથી યાદ. કી છે.
કરિયર ઉપર ફોકસ કરો
કરિયર ઉપર તો ફોકસ નથી કરતા પણ આ ઘરનું બીઝ બિઝનેસ ઉપર ફોકસ કરવાનું છે.
એમ છે. કાર હમણાં આજ જુનાગઢ માં તો વરસાદ જેવું લાગ્યું વાતાવરણવારનું બપોર ન હોય. વાતાવરણ ચેન્જ થઈ જાય કોને ખબર હ શું થાય શું નહી.
જુનાગઢમાં અત્યારના ટાઈમો સુધીમાં કેટલોક વરસાદ પડી ગયો છે.
બસ થોડો આજે જ વરસાદ પડ્યો એટલો ટાઈમ થ
લગભગ પાંચ થી છ ઇંચ વરસાદ પડી ગયો છે.
ના ના એટલો નથી. હા બાકી જુનાગઢમાં તો વરસાદ હોવો જ જોઈએ.
તો તમારે અહીંયા. જુનાગઢમાં જાણીતું ભવનાથય છે એમાં તો વધુ પયડો હશે.
હલો હલોો હલોો.
તમારે એ બાજ. ઈ બાજુ ડુંગર વિસ્તાર છે એટલે વધુ વરસાદ પડવો જોવે તમારે તો.
બરાબર! પાછા ડુંગરા છે હરિયાળી છે ગરવો ગિરનાર છે એવા બધા અલગ અલગ. જોવા જેવું સ્થળ હે અમારે એટલે વરસાદ આવે તો હરિયાળી જેવું થાય તો પાણીની. કુલદીપ આવે ને આ બાજુ જૂનાગઢમાં.
તો તમારે પછી આ પર્વત વિસ્તારોમાં. હા ટ્રેકિંગ કરવા માટે જવાનું છે કે.
હે.
પર્વત વિસ્તારમાં ટ્રેકિંગ કરવા માટે જવાનું પ્લાન હશે કે તમારે.
હા હા જાવાનું હોય ને તમારે હોય તો આવી જજો.
હા અમને ચોક્કસ થી ગણાવશો એટલે અમે જરૂર થી આવશું.
હા અત્યારે તો વરસાદ એવું નથી વરસાદ જેવું હોય ત્યારે તમને ફોન કરશું.
હા અને તો તો મારા દોસ્તારો પાસે કેમેરા પણ સારા. સાર તો એવા કુદરતી દ્રશ્યો.
એમ છે હાલો ચાલો હવે અમે જમ્યાવી. ટાઈમ થઈ ગયો જમણ જમણ.
ઓકે થેન્ક યુ.